હલો. અવાજ આવે છે?
હા.
હા. તમને પૂછતી હતી કે તમને જે માહિતી આપી ને પેલી દીદીએ એ તમે મને સમજાઈ શકો? શું કીધું હતું તમને?
હા એને મે કીધું તું કે બેકગ્રાઉન્ડ વોઈસ વધારે ના આવો જોઈએ. આપડો અવાજ ક્લિયર જ આવો જોવે.
ઓકે.
પછી, આપણે જે બોલતા હોય ને એકબીજા સામે તો વસમાં નહી બોલવાનું વાંકુ, કેન, હન, હોવેન, એવું નહી બોલવાનું.
બરાબર છે.
એનો કોન્સેપ્ટ ક્લિયર પછી જ આપડે, સામે બોલવાનું. અને પેમેન્ટ તો કે રિયલ મળી જાય છે. થોડો ટાઈમ લાગે પણ એ મળે જ અને ઈન્ફોર્મેશન નહી, આપવાની આપને ખુદ ને,
બરાબર છે.
તમારી પાસે શું માહિતી છે.
મને, ઓનેસ્ટલી મને એટલું વધારે કંઈ માહિતી આના માટે,
હું પણ નવી, છું. અને મારા મતલબ મારો જે ફ્રેન્ડ છે. ને જેને મને એપ આપી, એના સાથે પણ મારું એટલું સારું નથી. કે મેં એને બધું, પૂછું. તો મે તો બસ ખલી, પોતે જ બધું જાણવાનું ટ્રાય કરો છો, બાકી મારી પાસે એટલી કઈ માહિતી નથી.
હા હું પણ એ ટ્રાય કરું છું ગુ સર્ચ મારીને શું છે? થોડી બહુ જ ઇન્ફોર્મેશન મળી જાય ગમે ત્યાંથી,
હં, એજ બરાબર છે.
અને આપડે વાત કરતા હોને ત્યારે બેકગ્રાઉન્ડમાં અવાજ વધારે ના આવવો જોઈએ,
હા મારો બેકગ્રાઉન્ડમાં, અવાજ આવે છે?
ના
ઓકે, શું કરે તમે જમી લીધું?
હમ તમે રસોઈ તમે
હા, આવડે ને, મને બહુ ગમે છે. કુકિંગ કરવાનું,
હા તો શાયદ તમે હમણા થોડી દેર પહેલા, કુકિંગ,
નામે એકક્ચુલી, મારા ઘરની પાસે એક નદી છે. ત્યાં મને છે ને, સાંજના ટાઈમે જઈને થોડું બેસવાનું એવું ગમે છે. કેમ કે, ત્યાં મસ્ત પવન આવતો હોય છે. અને, હમણાં તો વાતાવરણ બી એવું થાય ને રાત સાંજે કે થોડુંક, જઈને શાંતિ થી મને આરામથી, બેસવાનું ગમે આજુબાજુ કઈ બી આવાજ, કઈ આવતો નહી હોય બસ ખાલી નદી હોય તો મને થોડું એવું, ગમે તો એટલે મેં ત્યાં ગઈને બેસી હતી, મારા ફ્રેન્ડ લોકો જોડે એટલે,
હા હું પણ હાલ મસ્ત પવન આવે છે. અને ખેતર માં બેઠો છું.
હા બરાબર છે.
તમને કેવું લાગે વાત કરતા સમય,
સુ કયો.
હા, ખેતરમાં બેઠો. મસ્ત ઠંડો, ઠંડો, પવન આવે. આવા તમે ત્યાં તમારે ત્યાં વરસાદ છે.
હા છે ને પણ હમણાં બે ત્રણ દિવસ થી બહુ ઓછો છે બાકી. કે હતો પહેલાં.
મારે તો અહીંયા બિલકુલ નહી,
પણ આ સિઝનમાં પડ્યો જ નહીં કે, આવતો નથી અત્યારે નથી આવતો.
આ સિઝન માં ખાલી એક વાર જ પડ્યો.
શું વાત કરે છે. અહીયા તો બે ત્રણ દિવસ પહેલા તો એટલો વરસાદ હતો ને. આ જેે. થોડાક બે ત્રણ દિવસથી. અને ત્યારથી નથી આવ્યો. આજે થોડોક આવ્યો હતો બપોરે. બાકી છે વરસાદ એટલો ભ ઓછો છે, પણ છે.
અમારે તો હજી, આ સિઝનમાં એક વખત વરસાદ જ આવ્યો.
અરે બાપ રે અહિયાં તો એક વાર તો રેડ એલર્ટ બી હતું.
અરે બાપ રે. અમારે તો એવું કઈ નથી પવન આવે બહુ પણ વરસાદ જ નહી આવતો.
હા.
તમારે સારું કહેવાય વરસાદે.
ટ્વેલ્થમાં શું લીધું છે? તમે, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ.
કોમર્સ. કોમર્સ.
ઓ બરાબર સેમ. ગુજરાતી મીડિયમ. ઈંગ્લિશ મીડિયમ કયું છે?
ગુજરાતી. અમે તો ગામડિયા દેશી એવું ના આવડે.
અહીંયા મેં બી ગામડિયા જ છું. મારું બી એવું જ છે મેં બી ગુ ગુજરાતી મીડિયમ થી જ છું.
હ મેં કીધું, તમે ઇંગ્લિશ મિડિયમ કર્યું હોય તો!
ના. ના મેં ગુજરાતી મીડિયમથી જ છું. મેં ટ્વેલ્થ પાસ કર્યું પછી મેં બી બી એ. કરું અત્યારે એમ બી એ. એક વરસ ઘરે હતી અને. આ વર્ષે એમ બી એ મા, એડમિ
તો તમારી એજ પણ બહુ હશે ને?
એજ ટ્વેન્ટી વન કમ્પ્લીટ થઈ ગયા છે. ટ્વેન્ટી ટુ રનિંગ
અચ્છા સારું કેવાય. તમારી શાદી થઇ ગઈ.
ના એન્ગેજમેન્ટ થઈ ગયા છે.
અચ્છા. સારું કેવાય.
હા.
શું તમે કહી શકો કે આપણે. હાલ પ્રદુષણ બહુ થઈ રહ્યું છે. એના વિશે તમે કોઈ કહેવા માંગ સો.
મને બહુ બો બોરિંગ ટોપીક છે એવો નહી લાગતું આ.
અરે અમારે તો બે ત્રણ કોલ નીકળી જાય, ફોના ઉપર
બરાબર છે, કેમ તમારા ત્યાં બહુ પ્રદૂષણ થાય છે?
હા ઓબ્વિસલી, ઇધર તો બહુત પ્રદૂષણ હોતા હૈ, ઓર એસી વેસી હોતા રહેતા હે.
બી છે, વલસાડમાં એટલું નઈ, પણ વાપી ને એ સાઈડ જાય ને એ સાઈડ વધારે હોય છે.
હમ્મ, મારે તો ઉલટા પુલ્ટા માનસે હોતાહે, ઓમથી ઓ મુછડી ઓમતી ઓ મુછડી
હમ્મ હમ્મ હમ્મ
તમને ફરવાલાયક સ્થળ કયા કયા ગમે?
ફરવાલાાયક સ્થળ, મેં તમને કીધું ને લાઈક મને છે ને એકદમ પીસ હોય એવી જગ્યા સમથિંગ લાઇક પહાડ નેચરલ પ્લેસ હોયને એ વધારે ગમે, શાંત હોય એવું.
હમ્મ, તમે કયા પ્લેસ ઉપર ફરવા ગયેલા છો કેટલા? મતલબ કયા કયા?
ત્યારે તો અમારું બોવ ઓછું થયુ છે. મેં બસ ખાલી સૌરાષ્ટ્ર ફયરી છું આખું, ને દિવ. દિવ ગઈ છું, લાઈક હા, સૌરાષ્ટ્ર દ્વારકા થી લઈને સારંગપુરથી લઈને, બધું જ ફરી છું વીરપુર
હું પણ એ સૌરાષ્ટ્ર તો ફરીને
હા, વીરપુર, પછી દીવ બી ગઈ હતી.
હમ્મ દીવ તો નઈ ગયા.
હા મેં દીવ ગઈ હતી.
સૌરાષ્ટ્રમાં તો ફરવાની મજા જ અલગ છે.
એજ, દ્વારકા ના દર્શન કરવાનું. દ્વારકા તો મારી ફેવરેટ પ્લેસ છે, દ્વારકામાં એટલું મતલબ પોઝિટિવ એનર્જી હોય ને, કે ત્યાં મને જવાનું બહુ જ ગમે.
હા, મને પણ એ જવાનું તો બહુંજ ગમે.
હા
હમ્મ, બીજે જૂનાગઢ ગએલા?
ના, જુનાગઢ નથી આઈ.
જુનાગઢ પણ બહુ મસ્ત પ્લેસ છે, ત્યાં આપણેે ઉપર ચડીએ ને ત્યાં મસ્ત ઠંડુ વાતાવરણ, વાદળ વાદળ પહાડી વિસ્તાર મસ્ત છે.
અચ્છા, તો તો જવું જોઈએ, મને એવું જ ગમે છે. એકદમ પહાડવાળું હોયને, શાંતિ હોયને.
હમ્મ, અને ત્યાં વન સંરક્ષણ પણ છે, જેથી આપણને અંદર ફ ફરવા પણ લઈ શકે, રિયલમાં સિહ જેવું બતાવે.
હમ્મ હમ્મ, બરાબર છે.
હમ્મ, એટલે ત્યાં ફરવાની મજા આવે. ટ્રાય કરજો એક વાર જવાનું્
ઓકે.
હમ્મ
તમારી ફેમિલીમાં કોણ કોણ છે?
મારી ફેમિલીમાં હું મારા મમ્મી મારા પપ્પા મારા ડેડી ને મારી સિસ્ટર ત્રણ.
મમ્મી પપ્પા સિસ્ટરને બીજું કોણ કીધું?
બસ મમ્મી પપ્પા અને સિસ્ટરને હું.
ઓકે ચાર જણા છો.
તમારી ફેમિલી મેમ્બરમાં
તેજ સેમ ભાઈ છે પપ્પા છે મમ્મી છે.
ને અત્યારે જ મારા એંગેજમેન્ટ થઈ ગયા તો
તો તો સારું કેવાય.
હ તારું શું પ્લેન છે અગાળી લાઈક શું કરીશ તું?
બસ હવે હા ટ્વેલ્થ ખતમ કરીને કોલેજ કરવી કોલેજ કરીને જોબ બોબ વગેરા વિચાર્યું છે જોઉં છું હવે
બી કોમ કરવાથી સારું કંઈ બીજુ બી કોમ તો નહી કરવાનું જો મેં મેં તને સજેશન આપું છું બી કોમ બી કોમથી સારું તો બીસીએ કરશેને તો લાઈક અત્યારે કેવું છે અ તેને અત્યારે એઆઈ વાળું બોહુ વધારે ચાલે છે અ આગળ ભી બધું આગળ પછી ફ્યુચર ફ્યુચરનું વિચારે નેતો બધું. એઆઈથી જ એઆઈથી વધારે બધું ડિપેન્ડેટ છે અત્યારે. તો પછી આગળ ભી તું જો શે ને? તો તને છે ને એ મતલબ અ ટેકનોલોજીમાં વધારે ફ્યુચર છે અત્યારે. તો તું બીસીએ કરશે ને તને થોડુંક કોમ્પ્યુટર એના માટે નોલેજ આવશે ને તો એમાં તને જોબ સારી મળશે. તો
ઓ. બીસીએ તું ટ્રાય કરી શકે તન તારું મેક્સ સારું છે?
એતો ટ્રાય કરશું હજી તો ટવેલ્થ તો ખતમ થઇ જાય.
બરાબર છે અકાઉન્ટ સ્ટેટમાં કેવું છે?
ઇન્સ્ટા વાપરો?
હ વાપરુ ને.
અમને તો ગેમ રમતા આવડે ફ્રી ફાયર એમાં તો ફ્રી ફાયર ખેલેલા.
અત્યારે, મેં પહેલાં મેં બોરમતી ફ્રી ફાયર પબજી બધું જ બોરમતી,, પછી જ્યારે મારા, મારા પર સ્ટડી નો ભાર આવી ગયોને ત્યારથી બધું મૂકી દીધું.,
હ ફ્રી ફાયર માં આપડે ટોપર,
અરે બરાબર છે, અ એકાઉન્ટ્સ તે તારું બરાબર છે, કે તને પ્રોબ્લેમ થાય છે.,
ના બરાબર ઓલ ઓકે,
એમ તને એક હ હ, કંઈ મતલબ સમ્સને એવું કરવામાં કંઈ પ્રોબ્લેમ નહીં આવતા,, અકાઉન્ટમાં સ્પેશિયલી સેકન્ડ ચેપ્ટર હે ને સેકન્ડ ચેપ્ટર અકાઉન્ટમાં એમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે.,
સેવન ચેપ્ટર માં?